હલો હલો
હલો દેવલભાઈ
મારો અવાજ આવે છે.
હા તમારો અવાજ આવે છે મારો અવાજ આવે છે જતીનભાઈ
અરે હા આવે છે તમે શાંતિથી વાત કરો તો મજા આવે
હા મેં શાંતિથી વાત કરતા હું
હા તો આપણેે જઈશું વાત કરવી હતી આપણે ભણવા વિશે વાત કરવી હતી
હા ભણવા વિશે બોલો બોલો કે આપડે જો મારે મેં આઈટીઆઈ કરી છે.
હ
એમાં મારે અલગ અલગ અલગ અલગ ડિપાર્ટમેન્ટ આવે છે કે જેમ કે રેલવે ભરતીમાં મે ફોર્મ ભરાયું છે.
હમ
હા તેમાં અલગ અલગ
તમે આઈટીઆઈ કરી છે
હા
હા આઈટીઆઈમાં તો ઘણું બધું ભણવાનું આવે છે મને માહિતી છે તેમાં જે ફીડરની જોબ પછી કોપા એવા બખાણા આવે છે અને આઈટીઆઈમાં તો તમે બેરોજગાર તો ના જ રહો કારણ કે તમે પાસે જે સ્કીલ ડેવલપ થઈ જાય છે તેના કારણે તમને સારી જગ્યાએ નોકરી મળી જાય અને જો નોકરી ના પણ મળે તો તમારી પાસે જે કળા છે તે તેનો ઉપયોગ કરીને પોતાનો વ્યવસાય સ્ટાર્ટઅપ પણ શરૂ કરી શકો તેના કારણે ઘણો બધો ફાયદો થાય તમારું નોકરી કરતા તો તમે જો સ્ટાર્ટઅપ શરૂ કરો તો તમારે વધુ ફાયદો થાય ઘણી વાર લાગી પણ છે ને એકદમ તમે સફળ બની જાવ શું કેવું તમારું
વાત સાચી છે જેમ કે મારા પહી આઈ ક્યા કરેલી છે જેમાં માર બાજુમાં જે ગામ આવેલું છે જે આગથળ કરીને ગામ ન નામ છે ત્યાં પણ તે જેમાં ત્યાં નોકરી કરે છે તે સારી નોકરી છે તેની મિકેનિકલ નો કોર્સ કરયો હતો જેમાં મિકેનિકલ ની અંદર કોર્સ તો કર્યા પછી જે ભરતી પર ફોજે ફોર્મ ભરાયું પણ એ પ્રાઇવેટ કંપનીમાં જોબ લાગી ગઈ તેમાં સિલેક્ટ એશન થઈ ગયું પણ તેમાં હાલો પચીસ હજાર જેવો પગાર છે. છે અને કંપની થ્રુ એક બાર મહિને જતા અંદર કોઈક બીજા પૈસા આપે છે જેમ એવી રીતે સારી નોકરી છે. પણ એમાં બઉ સ
વાત સાચી તમારી અત્યારે આઈટી ના આઈટીઆઈ ના સમયમાં ઘણો બધો ફાયદો છે તમારા ભાઈએ આ જે કઈ જગ્યાએ આઈટીઆઈ કરી હતી જે જગ્યાએ તેના કારણે એમને હાલ જે બાયોગેસ પ્લાન્ટમાં નોકરી કરી રહ્યા છે એટલે તે સારી રીતે નોકરી કરે છે પચીસ હજાર પગાર સારો કેહેવાય એટલે હજી તો તેમની શરૂઆત કરી છે એમ હા તોવે જે તમે વાત કરી તો આગળ તમે વધારી શકો તો હું તમને હું જે હાલ બીબી એ કરું છુ, હા તેના વિશે માહિતી આપું તમે કહો તો
ના મારે જે હ આઈટીઆ કેતો હતો ને કે મારે પણ આઈટી કરવાનો વિચાર છે જે કે હુ, આઈટીઆઈ કરી શકું તો મારા પૈ જેવી હુ જોબ કરી શકું જેમ કે અલગ અલગ એમ ડિપાર્ટમેન્ટ આવતા હોય છે જેમ કે આપણે ઘરે દુખ દુકાન અલગ કરવી હોય તો પણ કરી શકીએ
હક્ન્
અને ઇલેક્ટ્રિકની દુકાન કરવી હો તો કરી શક્ શકીએ. અન એવી રીતે અલગ અલગ આપણેે કરી શકીએ. જેમ કે આપડા ઘરેથી. એક ગામમાં કો તો આજુબાજુ શહેરમાં જે સારી પ્રોપર્ટી ત્યાં આજુબાજુ વસ્તી અ હોય ત્યાં પણ આપડે દુકાન કરીને બહી જઈએ તો પણ આપણો એક ધંધો ચાલુ થઈ જાય આઈ ટી આઈનો શીખેલો હોયને તોપણ આપણે કશું ચેક શીખવા જવુ પડતુ હોતુ, નથી ત્યા
વાસ સાચી તમારી જે હાલમાં આઈ ટીનો જે સ્કોપ છે આઈ ટી આઈનો તે ઘણો બધો છે. તમે વાત તો કરી પણ એ જો તમારી પાસે વધુ શક્ શીખવાની ઈચ્છા હોય. તો તમે એક આઈ ટી ઇન્ડસ્ટ્રીમાં પણ જઈ શકો છો.
હમ્મ
એટલે ઇન્ફોર્મેશન ટેક્નોલોજી. જેમાં તમારી કોડિંગની લેંગ્વેજ આવે. કોડિંગ જે તમે થી વેબસાઇટ ડિઝાઇન કરતા પછી જે એપ બનાવે છે. છે તે બધું કોડિંગમાં એટલે જે આઈ ટી ફિલ્ડમાં આવે છે. તેમાં તમે જ‌ઈ આ બધું ના કરો કારણ કે ઘણું નુકસાન થશે. તમને પછી એમના કેતા કે આવું કેમ થાય છે. સમજ્યા તમે? એટલે શાંતિથી સારી રીતે વાત કરીએ આપણે તો જે આઈ ટીમાં ઘણો સ્કોપ છે. હાલમાં મારો મિત્ર અક્ષ છેને. તે આઈ ટી જ કરે છે. હા હાલ તેને બીજું વર્ષ આવ્યું છે. તે કહે છે કે આઈ ટીમાં તમને કશું ના આવડે પણ જો કોડિંગ આવડે ને તો તમે ગમે ત્યાં જઈ શકો. કુડ અમે ત્યાં આઈ ટી માહિતી કલેક્ટિંગ, સાયબર સિક્ય્યોરિટી ગ્રાફિક ડિઝાઇનિંગ વગેરે પછી એપ ડેવલપમેન્ટ વેબ્ સાઈડ ડેવલપમેન્ટ વગેરે શીખવામાં આવે છે.
છે. જેમ કે મારા બાજુમાં જ એક રેલવેટેશન આવેલું છે. જ્યાં પણ રેલવેટેશનની અંદર ત્યાંથી મારે કાલે જવું છે, ત્યાંથી બેસીને ઉતરીને પછી પાણી પીવું છે, પાણી પીને વળી પછી અંદર બેસું છે. અંદર બેસીને ઠેટ મારે રણુજા જવું છે. જ્યા રણુજા જઈને જે મંદિરની બાજુ જે બહુ રામપીરનું મંદિર આવેલું છે. તેની તેની સાઈડમાં જ મારે આઈ ટી આઈનો કોર્સ કરવો છે. જે તા તળાવ આવેલું છેને. હા તળાવને તળાવ. મારી વાત એ હતી કે તળાવની અંદર જે બાજુમાં એક મસ્ત ઘર આવે છે ત્યા જ‌ઈને માર્ગ પુરુષ કરવો છે અને ત્યાં બઉ સારી રીતે આમ બધા ઇતિહાસ વિશે બધુ માહિતી આલે છે. અને તમારે આગળ શું કરવું? શું ના કરવું? એ પણ આગળની મા હીતી પણ એ લોકો સાહેબ આપતા હોય છે. જેમ કે પરમાણે આપણે જો માહિતી લઈ આપડે મગશમાં ઉતારીએે ને તો આપડે જલ્દી નોકરી કરીએ ને જલ્દીથી આપણા પાહે જે પૈસાની પ્રોફિટ થાયને એ પણ જલ્દી થઇ શકે છે.
હા તો વાત તમારી બિલકુલ સાચી છે. તો આપણે તમે જે વાત કરી કે આપણે જે આઈ ટીના આઈ ટીમાં તમારે જવું હોય. તો આઇ ટીમાં તમે રહી શકો છો. આઈ ટીમાં ઘણા બધા સારી જગ્યા ઓ છે. પણ જે તમે વિશે વાત કરી કે પ્રકૃતિની નજીક ભણવાની મજા આવે. તો તમને લાગે છે કે મને ફરવાની એ તમને મજા જ આવતી હશે. ઘણા સ્થળો એવા ફરવાલાયક છે. જ્યાં તમે ફરી શકો છો. પ્રકૃતિ સાથે વાત પણ કરી શકો છો. જેમ કે રાણુજા છે સુંધાજી છે એમ. પછી ગિરનાર છે પછી જે કચ્છમાં જે કચ્છ આવેલું છે પછી શિમલા મનાલી ઘણી એવી જગ્યાઓ છે જ્યાં આપણે પ્રકૃતિ સાથે વાત પણ કરી શકીએ આપણા જે મગજમાં જે તણાવ છે તેને તણાવ ને આપણે મગજને રિલેક્સ કરી શકીએ અને આપણે ફરવાનો આનંદ લઈ શકીએ તો આપણે જે ફરવાની વાત કરી તો
આ અમારે એક સર હતા તે મને જરૂર કહે હતા કે જો બેઠ અતારે એક હું તમને. તમને એક વિષય આપી શકું તેમનું વિષય નું નામ છે આર્થોકોનિક આર્થોકોનિક ની અંદર જે આપને જે મને માહિતી આપી મારા સરે તેનું નામ આ આથોકોનિક છે જે એનું કોરસે પણ એ એનું છે પણ એ જગ્યા આવેલી છે જે અમારું આ જે એનો જે ગામનું નામ કીધુંને એ શેરખટ વાળું છે. જે શેરકટ વાળા ની અંદર જે એક મસ્ત અ અંદર જે સ્કૂલ આવેલી છે સ્કૂલ ની અંદર મસ્ત નવા નવા શરો જે ત્યાં સબ્જેક્ટ ભણાવે છે.
ઓમ અલગ અલગ આપણે સબ્જેક્ટ ભણીએ જેમ કે સરકટવાળું છે પછી બટાળા પૂરું છે. એમ અલગ અલગ સબ્જેક્ટ આવે એ બાબતમાં સબ્જેક્ટ ભણીએ. તો એ તેમાં સારી રીતે ત આપણે ખેતી કરતા શીખવાડે પછી જે આપણને મકાઈ ઉગવાડતો શીખવાડે જેમ કે આપડે મકાઈ ની પેરણી આવે પેરણીમાં જે ખાત નાખીએ પછી જે બિયારણ કહીએ જે મકાઈ પાછી મકાઈની અંદર વાવણી કરીએ તો પણ આપણે પછી અંદર અંદર અલગ અલગ રીતે આપણે ચ છૂટું પાણી થી પાવું હોય તો પણ પઈ શકીએ ને આપણે ટપક સિંચાઈથી પણ પાવું હોય તો પઈ શકીએ જેમ કે અલગ અલગ રીતે આપણે ઉગાડી શકીએ જેમ. કે આપણે પશુપાલન વિશે હા હા.
વાત સાથે તમારી જે જે તમે જે ટપકની ચિંતા પદ્ધતિ ની વાત કરી. જે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને આપણે વા ખેતી કરીએ તો ઉપ્રમાણમાં ઉત્પાદન લઈ શકી છી તમે આવી રીતે વાત ના કરો ઘણું નુકસાન થઈ શકે છે. અને હવે તમને વાત કરું કે જો ટપક સિંચાઈ બદ્ધતિ ખચળ છે પણ ભવિષ્ય માં તમને ઘણો ફાયદો આપી શકે છે. ટપક સિંચાઈ પદ્ધતિ ફૂવારા પદ્ધતિ કરતાં ખૂબ જ સારી કહેવાય કારણ કે ટપક સિંચાઈ પદ્ધતિમાં. વધુ ખર્ચ તો થાય છે એક વાર પણ એ તેમાં છે ને તો પાણી ન બગાડ ના થાય તેથી વધુ વીજળી ના વાપરવી પડે તેના કારણે વીજળી પણ બગાડ ના થાય હવે વીજળીનો બગાડ ના થાય એટલે આપણે. પૈસા નો પણ બગાડ ના થાય તમે મારી વાત પેલા સાંભળો. હા પૈસા ના બગાર ના થાય તો આપણે જે બચત થાય તેને આપણે કઈ બીજી જગ્યા જ્યા ઇન્વેસ્ટ કરીને વધુ પૈસા કમાવી શકીએ તો આપણે ટપક સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ કરીએ. તો આપણે નિંદા પણ મન ના નીકળે પાણીનો બગાડ પણ ના થાય. આપણે નિંદામણની દવાએ ના લાવવી પડે, તેના કારણે આપણે પૈસાની બચત થાય. અને પછ
એ
પછી ઘણા ફાયદા થાય.
હા મારું પણ એ હા મારે એજ કેવું છે કે જે કભે મારા બાજુમાં એક ખેતર આવેલું છે તેમને એ મગફળીનો કેવી રીતે ઉગાડ કર્યો છે. જેમને અ પેલા પેલડી જઈને એગ્રોને એ વીક વિકાસ એગ્રો સેન્ટર ત્યાં એક એગ્રોની દુક આવેલી છે. ત્યાંથી મગફળી વલાવી પછી જેને બીજ કહીએ તે બીજ લાવ્યા પછી જેમ બીજમાંથી જે ખાતરો ખાતર નાખીને વધુ આપણ આવક પેદા કરે એવી એમને અ શારીરિક રીતે એમનું ખાતર આપ્યું અને જે ખાતર નું નામ છે ડીએપી. ડીએપીની અંદર બહુ અ વૃદ્ધાશ્રમતા હોય છે. જેમાં આપણે સાસઠ કે બાવી કોક એવું નામ અંદર ઓકડા મારેલા હોય છે.
એ કશું વાંધો નહી. એતો જે હોય ખાતર ખાત તરની તમે એ વાત કરો છો. પણ જે તમે હાલમાં જે ખાતર વાપરીને તમારી જે જમીનની પોષક ક્ષમતા જે તમે ગુમાવી રહ્યા છો ને. તે ખુબ ખોટું છે. કારણ કે આપણે આપણે નથી ગમે તે ખાતરમાં દવા નાખી દેતા ગમે એ ખેતરમાં તેવી રીતે ના નાખ વી જોઈએ આપણે છે ને એકવાર તમે શું કરો ખબર વધુ ઉત્પાદન લેવા માટે તમારી જે જમીન છે તેની લે બોરેટરી કરાવો. પછી તમને ખબર પડશ શે કે તમારી જમીનમાં વધુ એસિડિક છે કે વધુ બેઝિક? એટલે પછી જો વધુ એસિડિક હોય તો તે પ્રમાણે દવા નાખવી જોઈએ. વધું બેઝીઝ હોય તો એ પ્રમાણે દવા આપણે તથ તથસ્થ રહેવું જોઈએ. જે
હા વાત સાચી છે. જેમ કે હું એ કરવા માગુ છું કે જેમ કે અમારા આ એક આપડે સર આવેલા છે. એ સરની અંદર સર એમ કેતા તા કે એમનું નામ છે દેવશી કાકા. દેવશી કાકા મને એમ કેતા તા કે મુ તમને જમીનની લેબોરેટરી કરી આપીશ એમાંથી તમારે જેમ અલગ અલગ પોષકતત્વો નેકળે છે. એમ ઈ પણ નીકળતા બંધ થઈ જશે જેમ કે હું તમને પ્રોડક્ટ આપું છું. જેમ અલગ અલગ રીતે બાટલો ચડાવાનું કેતા તા જમીનને. જેમ કે એ રીતે પણ આગળ આગળ જો એમાં એ પ્રોસેસિંગ ચાલુ થઈ જાય ને એ બાટલી અંદર જે નાખ ખવાની આવે છે. એ જંતુનાશક દવા જ હોય છે. જે જંતુનાશક દવા ખેતરની અંદર નાખીએ તો પણ એમને એ અમુક અમુક કીડાઓ નેકડતા હોય છે.
હવે મું તમને એક મસ્ત વાત કરું, તમે જે જંતુનાશક દવાની વાત કરી કે તમે જે જંતુઓ ખેતરમાં જંતુઓ મારવાની વાત કરો છો ને તે ખૂબ ખોટું છે કારણ કે તમારે જમીનમાં વધુ વાવેતર લેવા માટે તમારી જમીન પોચી હોવી જોઈએ. જેમ કે તમે મગફળી વાવો તો મગફળી દાળો ફૂલવા માટે તમારી જમીન જેટલી પોચી હોય તેટલો મગફળીનો દાણો મોટો થવાનો. તો તમે જે હાલમાં જે જંતુનાશક દવાઓ વાપરી રહ્યા છો તેના કારણે જંત તુંઓ નાશ થાય. કારણ કે જે જંતુઓ શું કામ કરે ખબર તમારા ખેતરમાં જતું હા એક મિનટ હા. જે જંતુઓ છે ને તમારા ખેતરમાં છે ને જે પોચી જમીન રાખવાનું કાર્ય કરે છે અને એ પોષક તત્વો પૂરા પાડે અને તમે તેને જ મારી દો
હ હા તેમાં અમુક અમુક કે પોષક તત્વ વાત સાચી. સાચી છે તમારે જેમ કે અંદર કીડા બહુ જાજા હોય છે જે કીડાની અંદર છે ને
કીડો તમારો એક તમારી અંદર પણ કીડો છે. કીડા ઘણા હોય છે
હા.